હલો હલો હલો
હલો હા બોલો
તમને
હા હા બોલો તમને આવે છે મને તમારો અવાજ
ઓકે આજે જસ્ટ મે એમ જ તમને ફોન કરેલો કેમ છો મજા જામાં છો બોવ દિવસ પછી વાત કરીત મે કીધું લાવ તમને ફોન કરું અને તમારી સાથે વાત કરું બોવ ટાઈમ થઈ ગયો તોને તો
હા હા બોલો બોલો શું થયું શું મને ભી તમારી બોવ યાદ આવતી હતી આટલા ટાઈમથી મેં વિચાર્યું તું કે તમને ફોન કરીશ પણ તમારો જ ફોન આઈ ગયો બોલો બોલો કેમ ચાલે બધું તબિયત પાણી મજામાંશે જમે લીધુ શું કરે ઘરે બધા
હા બસ જો ઘરે બધા મજામાં છે જમી લીધું મેં તબિયત પાણી બધું જ સારું તમારા ઘરે કેમ બધા મજામાં છે તબિયત પાણી સારા છે તમારા ઘરે બધાના શું કરે તમારા મમ્મી પપ્પા બધા શું કરે મજામાં છે.
હા બસ જોય એકદમ મજામાં મમ્મી બી જમી લીધુ અવે રાત ના જમવાની તૈયારી કરીએ છે મમ્મી પપ્પાની તબિયત બી સારી છે બધા જ સારા છે ઘરે તમારા ઘરે તમારા મમ્મી પપ્પાની તબિયત કેવી છે.
ના ના કોઈ જ તકલીફ નથી બધ ધું જ સારું છે તો આ તો કેવું કે બહુ ટાઈમથી થય બોવ ઘણા દિવસ પછી વાત થઈ એટલે મે એ કીધું લાવ કરું વાત એમની સા થે થોડું સારું લાગે મને બી એટલે બોલો બીજું કેમ ચાલે બસ મજા આવે તમે પણ શું ચાલુ બધું કેમ ચાલે છે.
મને તો બોર થઈ જાઉં છું હું તો કોલેજમાં તમે કહો તમને કેમ ચાલે છે તમારી કોલેજ લાઈફ
હા બસ જો બધું જ મજામાં છે કોલેજ લાઈફ ચાલે છે. કેવું તમારે આજના કોલેજમાં કઈ મસ્ત થયું કે આખો દિવસ બોરિંગ જ ગયો.
ના બસ લેક્ચરસો જતા જુ ને બઉુ જ કંટાળી ગઈ હું તો આજે મને તો એમ થાય કે હું કેમ ગઈજ જે આર કોલેજ
ઓકે તમને લેક્ચર સૌથી વધારે બોરિંગ લાગે છે. મને તો છે ને ઘતા જ નહીલ છે ભવાના મને છે ને ખાલી સોફસના લેચર છે. ન લેક્ચર જ સારો લાગે છે. ના મમ્મી છે માતી વાતો ઘું છે કાર કે
ના એક ટોપિક આખો મજ્જા લઈ લ
હ.
એની પર ના ભણાવે છે સારું. પણ મને બહુ કંટાળ્યો મને બહુ ઊંઘ આવ એમના લેક્ચર માં એટલે મને મેં ગમતો એ લાગજ તો બિલકુલ.
સારું એ બધું છોડો અત્યારે જો બહાર ફરવાર જવાનું મળે તો તમે ક્યાં જાવ. અને મારી સાથે ક્યાં ફરવા જાઓ તમે.
જો અત્યારે ફરવા જવાનું મળે. તો મને પાવાગઢ જવાનું બહુ જ ગમે. કારણ કે હિલ સ્ટેશન છે અને વરસાદમાં ત્યાં જવાની બહુજ મજા આવે. તો મને ત્યાં જવાનું બહુ ગમે અને આપણે જરૂર થી સાથે જઈશું.
હ.
મને પાવાગઢ જવાની બહુ જ ઈચ્છા થઈ છે. હું કેટલા ટાઈમ થી નઈ ગઈ તો હા મને પાવાગઢ જવાનું બહવુ ગમે.
નાઈસ મને પણ ત્યાં જવાનું બુ બહુ મન છે તું ટ્રાવેલિંગમાં માઉન્ટેન પસ પંદ કરે છે કે બીજ તું મને કે ને
ના મને ટ્રાવેલિંગમાં માઉન્ટેન્સ બી ગમે અને બીચ બી ગમે પણ માઉન્ટેન્સ માં અત્યારે છે ને રેનની સિઝનમાં વધારે મજા આવે. તો છે ને આપડે ત્યાં આમ એટમોસફિયર બહુ જ મસ્ત હોય ત્યાંનું ત્યાંનું વાતાવરણ આપણા મનને આમ મસ્ત કરી દે આપને કોઈ ચિંતા ના હોય તણાવ ના હોય. હ. તો મને બહુ જ ગમે માઉન્ટેન અને બીચમાં સમરમાં જવાય. ઉનાળામાં બીચ ઉપર વધારે મજા આવે કારણ કે ત્યાં ગરમી હોય. તો આપડે પાણીમાં થોડું મજા કરી શકીએ. એટલે મને આમ શિયાળામાં ને
ચમ ના નાઉવાને અને મારામાં ન જ ગ ત શું વધારે ગને ના એમ કોનું હ મને તો ધાર્મિક સ્થળે જવાનું બહ ગમે હા માઉન્ટેન અ્યારે બહુ જ મજા આવે ચોમાસુ છે ને તો કારણ કે ત્યાંનું એટમોસફિયર એટલું મસ્ત થઈ જાય આમ. જેની રની થઈ જાય વરસાદ જેવું વાતાવરણ ઝરમર ઝરમર પડતી હોય તો હવે આપડે બધા ફ્રેન્ડ્સ ભેગા થઈને જઈએ ચાલ ને કઈકયાર. કેટલા ટાઈમ થી આપડે નથી ગયા.
હા ચલને જઈએ ગોઠવ યાર. બહુ ટાઈમ થઈ ગયો છે આપડે તો ગયા જ નથી ક્યાય બધાને કેને યાર જઈએ ફરવા. પાવા પડતો બેસ્ટ જગ્યા છે અત્યારે જવાની ચાલ બધા મના મધધાને મનાય ને યાર તું બધા તારું વાત માનશે યાર હ મારી વાત કોઈ નહી માનતું. તો તું કઈક કરને યાર તારાથી જ થશે હવે કઈક
હા ચાલ ને હું જોઉં છું બાય ધ વે તરા તાર મોબાઈલમાં સૌ થી બધા એ કઈ એપ યુઝ થાય છે મેં હમં જાણ્યું છે કે બધા ઇન્સ્ટાગ્રામમાં બહુ યુઝ કરે છે ને તો ઇન્સ ગ્રામ થોડું લોડ બહુ લે છે તો શું તુ ત તારા ઇન્સ્ટાગ્રામમાં બી એવું થાય છે કે ખાલી મારા જ ઇન્સ્ટા ઇન્સ્ટાગ્રામમાં એવું થાય છે તો મને કે ને જરા
ના અત્યારે સુ ને મારા ઇન્સ્ટાગ્રામમાં બી બહુ લોડ આવે છે. કારણ કે બધા મેં બી એવું સાંભળ્યું છે કે ઘણા બધા લોકો ઇન્સ્ટાગ્રામ યુઝ કર એનો બહુ યુઝ કરે છે ને તો એટલે ઇન્સ્ટાગ્રામ બહુ જ હેક થાય છે અને હું ઇન્સ્ટાગ્રામ ખોલુ તો તમારો ફોન બઉ ગરમ જલ્દી થઇ જાય છે. અને હું તો તને એમ જ કહ છું કે ઇન્સ્ટાગ્રામ યુઝ કરવાનું છોડી દે કારણ કે એમાં હમણાં ના છે ને બહુ જ સિક્યોરિટી ઇસ્યુઝ આઇ ગયા છે કારણ કે બહુ બધા લોકો ના અકાઉન્ટ હેક થઈ ગયા છે ફોટા અપલોડ થઈ ગયા છે. એટલે હું તો તને અવોઈડ કરવાનું જ કહ છું કે તું ઇન્સ્ટાગ્રામ અવોઇડ કર એના કરતાં યુટ્યુબમાં શોર્ટ્સ જો ઇન્સ્ટાગ્રામ જેવી જ શોર્ટ્સ આવે છે. આપડે આપડું પ્રાઈવેસી પેહલા જોવાનું ને એટલે હું તો તને એમ જ કઉ છું કે તું ઇન્સ્ટાગ્રામ બંધ કરી દે બઉ નઈ સારું ઇન્સ્ટાગ્રામ વાપરવાનું.
હા યાર મને બી ઘરે બધા એવું જ કહે છે કે ઇન્સ્ટાગ્રામ નઇ બહુ વાપરવાનું એટલે હું જોઉં છું કે ઇન્સ્ટાગ્રામ મને બી એવું થાય છે કે બંધ કરી દઉં અરે એ બધું છોડ હું એક વાત કઉ તને ક્યારે રિલ્સ જોવા બેસે ને તો તો પાંચ પાંચ મિનિટના બદલે બે કલાક નીકળી જાય એટલે મને એવું થાય છે કે ના યાર ઇન્સ્ટાગ્રામથી આપણો ટાઈમ વેસ્ટ બહુુજ થાય છે.
હા એ તો સાચી વાત છે યાર તારી હું બી કોઈ ફ્રી ટાઈમમાં રીલસ જોવા બેસ એમ થાય કે લાય પાંચ મિનિટ મનને રિલેક્સ કર દઉ મનને શાંત કરી દઉ તો તો કલાક નીકળી જાય રીલ્સ જોતા ખબર જ ના પડે, કે કલાક ચ્યારે થઈ ગયો. એટલે મેં બી ઇન્સ્ટાગ્રામ ડિલીટ જ કર દઈશ, કારણ કે, એનાથી ટાઈમ બહુ જ વેસ્ટ થાય છે. અને આપડે તો ઘરનું કામ કરવાનું હોય, એટલે હું તો નહી કરતી બોઉ જોઈશ ઇન્સ્ટાગ્રામ. બોઉ જોશું, બોઉ જોશું, બોઉ જોશું કરું. અને હવે તો એમ થાય છે કે ડિલીટ જ કર દવ ઇન્સ્ટાગ્રામ. કારણ કે, હમણાં એમાં બહુ ઈસ્યુ થાય છે. તો, હું તો ડિલીટ કરવાનું જ વિચારું છું.
હા, એ બી છે. અને ને અત્યારે તો કેવું મારી કોલેજમાં ફંક્શનસ ચાલે છે. ફ્રેશર્સની તૈયારી ચાલે છે, ને તો બહુ જ હેક્ટિક થઈ જવાય છે. તમારા કોલેજમાં ફ્રેશર્સની વેલકમ ક્યારે છે? ક્યારે ચાલુ થવાની છે તમારા કોલેજમાં ફેશર્સ.
જો ને અમારી કોલેજમાં તો ફર્સ્ટ જુલાઈ થી થવાનું કે છે. અને હા મ અ ત્યારે અમારે બી ફ્રેશસ ની તૈયારી થઈ ગઈ છે. આજે જોઓ ને રંગોળી ક ડિઝાઇન નક્કી કરી અમે લોકોએ મેમ પાસે જઈને. કારણ કે એ તા એ અમારે કરવાનું છે. એટલે પાંચ રંગોળી કરવાની છે. એટલે બધ બધા એ જઈને રંગોળી કરવાની હતી, તો આજે અમે ડિસાઈડ કર્યું. એટલે આજે ભી મને કોલેજ થી આવતા-આવતા બહુ લેટ થઈ ગયું. અને આજે તો બધી બસો બી બહુ લેટ હતી. તો, હું આજે તો બહુ જ થાકી ગઈ છું. મને હતું જ કે કોઈ ફ્રેન્ડ ફોન કરે તો મન હળવું થઈ જાય. સારું તે ફોન કર્યો. હઅ.. હ્અ તું બોલ તમારા કોલેજમાં કેમ ચાલે છે? ક્યારે છે તમારા ફેશર્સ નું વેલકમ? તમારે કઈ-કઈ એક્ટિવિટીસ કરવાની છે?
એમાં અમારે કેવું છે, કે ફ્રેશર્સ આવે ને ત્યારે ઇનોગ્રેશન ડેઝ હોય ફાઇવ ડેઝનો. એમાં ફર્સ્ટ ડે ફ્રેશર્સનું વેલકમ કરવાનું હોય, સેકન્ડ ડે પર બધા મોટિવેશનલ સ્ટીકર્સ આવે, થર્ડ ડે પર સ્પોર્ટ્સ હોય, ફોર્થ ડે પર હેલ્થ હેલ્થના હેલ્થનું હોય એટલે રિપોર્ટ્સ કાઢવાના હોય ને એવું કરવાનું હોય, ફિફ્થ ડે પર અ.. અ ફિફ્થ ડે પર યોગા હોય અને સિક્સ્થ ડે પર એ લોકોને ફરવા લઈ જાય વિઝિટ પર, એટલે આવી રીતે સાત દિવસનું પ્રો અને સાતમા દિવસે ક્ીઝ હોય જે સંડે ના હોય. એટલે સાત દિવસ નો આખો ઇનોગ્રેશન પ્રોગ્રામ હોય. અને પછી આઠ આઠમા દિવસથી લોકોની રેગ્યુલર કોલેજ સ્ટાર્ટ થાય.
ઓહો! તમારે કોલેજમાં આટલું બધું કરે છે. અમારી કોલેજમાં તો ખાલી વેલકમ જ કરવાનું. અને એ લોકોને મોટેશન ના સ્પીકર આવીને સ્પીચ આપી જાય. અને પછી તો ભણવાનું ચાલુ થઇ જાય. એટલે હમારા કોલેજ તો એ બહ બોરિંગ છે. એટલે મને બહુ કંટાળું આવે, કોલેજ જવાનો. એ બધું છે, બીજું કેમ ચાલે? તારે એક્ઝામ ક્યાંથી છે? ત્યારે
અ આ વખત તો એક્ઝામ અગિયાર દસમા મહિનામાં બોલાય છે અને અગિયારમા મહિના એમાં એક્સ્ટ્રા વર્ક છે ને એક્ઝામ બહુ જોડે-જોડે છે. તો મે તો અત્યારથી પ્રિપેરેશન કરવાનું ચાલુ કરી દીધું છે. તો મેં તને એ જ કહું છું. કે તું બી અત્યારથી પ્રિપરેશન કરવાનું ચાલુ કરી દે.
હમ હા. એટલે હું બી પ્રિપરેશન કરવાનું ચાલુ કરું છું. મને બી એમ જા જાણવા મળ્યું, કે આ. દસ અગિયાર મહિનામાં છે એક્ઝામ. સાંભળ ને મારા ફોનમાં ફોન આવે છે. હું તને પછી ફોન કરું વાંધો નહીને સોરી હા યાર.
હા હા ચાલ કઈ વાંધો નહી આપડે પછી હ વાત કરીશ બા.